હલો.
શું ચાલે છે.
અત્યારે તો ઠંડી ઠંડી સવાર પડી છે.
વાહ!
સવાર નો મોસમ પણ કંઈક અલગ છે.
હમ. અમે જો, અત્યારે સવારમાં વેલા ઉઠી ચા પાણી પીતા અમે હવે તોહ તૈયારી કરી છે. ઓફિસે જવાની.
હા. તમે તો બહુ વેલા ઉઠો છો.
બધું એ કરવું પડે. અમારા છોકરાઓને લેંબોરગીની, ફરારી એવું બધું લેવું છે. એટલે
ઓહો! એટલી બધી વીસ છે.
હા મારો છોકરો ઝાઝું વિચારે છે, ભલે અત્યારે પેલા ધોરણમાં ભણતો હોય.
હમ. તો તો, તેના માટે તમારે ખુબ મહેનત કરવી પડશે. કારણ કે એવડી મોંઘી-મોંઘી કાર લેવા માટે તો આપડે પૈસા પણ એટલા ભેગા કરવા પડે, તેના માટે તમારે રા તો દિવસ. પૈસા કમાવા માટે, મહેનત તો કરવી જ પડે.
ખિસ્સામાં ભલે અત્યારે એક પણ રૂપિયો ન હોય. પણ વાતો તો એવી કરવાની કે કોકને એમ જ થવું જોઈએ કે, આ મોટા માણસો છે હો!
હો હો
મારો છોકરો નીચું મુકતો જ નથી, એ બાબતે.
પણ એમ કે અત્યારે આવડી ઉંમર છે અને આટલું બધું વિચારે. એ છે.
હા હા હા આવું જ વિચારવાનું છે.
તો સારું કેહેવાય જે લોકો પેલા બાળપણથી જ એના વિચાર આવા જ હોય. ઈ છોકરાઓ છે ને આગળ જતા પ્રગતિ પણ કરી શકે. કારણ કે એને ખબર છે કે, એના મોત્સો કેના બધું ખરીદી કરવાની બધી વસ્તુમાં એને બધું ઉચ્ચુ સ્થાન છે તો પછી એને નીચું ગમવાનું જ નથી. તો તેના માટે એને મહેનત તો કરવી જ પડશે અને પૈસા પણ કમાવા માટેને બધું. રાત દેન કામ કરવું પડતું શે.
ખમાવો તો જોઈને, ખમાય પછી ભરણ ને ગમે એ વસ્તુ લઈએ. નો ક્રાઈમ મને ઓ છે નહી પણ વાતો અત્યારે લેમ્બર્ગીની, ફરારી ખીચામાં સાયકલ લેવાયના પૈસા ન હોય ને લેમબર્ગીની, ફરારી એની વાતો ઠાતી હોય, તો કેવું લાગે?
પણ શું કઉ છું કે ઈ એના ભવિષ્યમાં ની આગળ ઊચું જ વિચારે છે બધું. કે ભલે મારી પાસે અત્યારે કાઈ ના હોય. અને ભલે હું નાનો રહ્યો, પણ અત્યારે હું ભણવામાં ધ્યાન આપીશ, અને આગળ પૈસા ખુબ કમાઈશ, જો ભણવામાં ધ્યાન આપશે અને હોશિયાર બાળક હૈશે. તો ઈ સારી એવી જોબ કરશે, કે કોઈ એવો પોતાનો બિઝનેસ કરશે. એને કમાવાની આકાંક્ષા એ શે કે અમારે પૈશા કમાવા હોય છે અને મારે મારું સપનું પૂરું કરવું છે. એટલા માટે એ બધું મહેનત કરશે.
હાતી વાત છે, ભણવામાં હોશિયાર છે. ચોથો પાંચમો નંબર આવે છે અત્યારે. કહુ છું કે વધારે હજી ધ્યાન આપ, ઈ આપે છે.
ભણવામાં તો ધ્યાન એને આપવુંજ પડશે. ને બીજું બોલો ચાલો.
કાયની પંખો ચાલુ છે, એસી ચાલુ છે. અત્યારે હવેજો ઓફિસે જવાની તૈયારી કરી તી, નેત અમારે ઓફિસે હે ને
પેઠ કેને કહેવાયને, એ અમને ખબર છે. ન્યાન દરેક વસ્તુ માંયને હોય, અમારે કઈ મેનેજમેન્ટ જેવું કઈ છેજ નહી. ટોપ લેવલ, બોટમ લેવલ, કે લોવર લેવલ એવું ઉપરથી બધાને એકજ સાથે હેન્ડલ કરે છે. કંઇક ઘટ નહિ, કંઈક આમ તેમ નહીં, એવુંજ
સેઢ હોય અને એનો હો, પાવર પણ હોય છે. અને જે લોકો મજૂરી કામ કરતા હોય કે અંદર કોઈ અ ખાનામાં જે જોબ કરતા હોય, એ લોકોને એના સામે નીચે તો રહેેવુંજ પડે. અને એઈ એનો પાવર પણ બતાવે છે. ત્યારે જ ઈ આપણે પણ મજબૂરી ના હિસાબે ત્યાં જતા હોય છે જોબ માટે, કે ભલે એ ખીજાય ગમે તેટલું તે કિયે પણ આપડે પૈસા માટે બધું પણ કરતા હોય છે.
અમારો સેટ હેને, આવું છે ને, ચીકણો છે. અમે અડધા દિવસ ની રજા લીધી હોય ને, તો આખા દિવસની કાપ નાખે છે.
ઓહો, તો તમે કાઈ બોલો જ નહી, કયો જ નહીં.
અમે કઈ, તો એમ નેક્સ્ટ સેલરીમાં અમે કરાઈ આપશું. પણ નેક્સ્ટ સેલેરી માં ભૂલી ગયો હોય.
હમ્મ
અમારે યાદ કરાવવું પડે કે તમે ગયા મહિને આમ કીધું. તો અત્યારે અમને સંભળાવે, તો અત્યારે બધું આપણેે તો એને ગણાવે કે તું હજા ઉપર હતો, આમ હતો ને તેમ હતો
પણ ઈ તો એને જે રાખ્યા હોય વ્યક્તિ એને યાદ કરી અને રજાઓ લખવી પડે કે, આજે આ ભાઈ અડધી રજા રાખી છે તો એનો પગાર અડધો જ કાપવાનો આખી રાખી હોય એનો આખો પગાર કાપવાનો એ બધું જે મેનેજમેન્ટ એકાઉન્ટર દ્વારા કરતા હોય. તેને ખાસ યાદ રાખવાનું હોય શેઠ ને પણ એવા ઘણા બધા કામ હોય છે. તેમાં એનું ધ્યાન જતું નથી
મારે શેઠને બધું કરવાનું એને શેલે ર ઈ કર. પછી અમારે કઈ રીતે કામ કરવાનું ઈને જોવાનુ પણ એને કઈ આવડતું નથી. ડિઝાઇન બાબત અમે પેકેજિંગ ડિઝાઇન નું કરીશી તો એને કઈ આવડતું નથી ખબર નથી પડતી
તો પણ એનો બિઝનેસ ચાલે છે.
હા ઈ અંગુઠા શાપ છે.
તો એને ઘણી બધી પ્રગતિ કહેવાય કે એને કાઈ આવડતું જ નથી અંગુઠા છાપ છે તમે મૂકયો છો અને એવડી મોટી ફેક્ટરી એને ઉભી કરી છે એટલા તમે સ્ટાફમાં અંદર વ્યક્તિઓ છો. કામ બજાર માં બધું આપે પછી પણ તો એ એના માટે સારું કહેવાય
સારું તો કેહેવાય પણ તેની ખબર ન પડતી હોય અમુક વસ્તુમાં વાર લાગતી હોય, વાર લાગે. ઈ એને ના ખબર હોય.
હા
સોફ્ટવેર માં અમે જે વસ્તુ નાખી છે, એમાં ફાઈવ પ્રમાણે વાર લાગે તો ઈ. એમાં કેટલી વાર લાગે એને ન ખબર એમ જ નાખો મશીનમાં નાખો કોમાર સિમા
વે છેે. કઈ વાંધો નહી એને એમ તો ફેક્ટરી કઈ રીતે આવે એને ઘણી મહેનત પણ કરી હોય ત્યારે કામ આગળ વધે એમને એમ તો કઈ કામ વધતું ન હોય. આપડણે જો હમણા કરવી હોય તો આપડણે કેટલી મહેનત કરવી પડે છે. એટલે એની
કારણ કે એમાં છે ને પેલા પાર્ટનર ગજા હતા. આ જે ઉઊભું કરવા વાળું હતું ને ઈ બધા બીજા હતા પણ આ ભાઈને ડાયરેક્ટ પૈસા હા એટલે પાવર થી બધું લઈ લીધુ અને ઓળખાણ મોટી હતી. આવડતું કઈ નોતું જે લોકોને આવડતું હતું એને સાઈડ લઈન ખરીદીધા એને કંપનીમાંથી હાવ કાઢી જ મુકા અને ભાગી નય.
હમ પેલા તો જો. એને ઓળખાણ મોટી હતી ને કઈક તો એનો એ પણ લાભ ઉઠાવી શકે કારણ કે આપણે ગમે તે બજારમાં કામ હોય આપણે કોઈ વતિ કરી જ ન શકી તો આપડણે ઓળખાણ હોય કોઈ નહી. એનું નામ દઈને પણ આપણે આ કામ પતાવી શકીએ છીએ. પેલા તો કે આપડે બજારમાં હે ને નામ હોવું જોઈએ ઓળખાણ હોવી જોઈ. કે હા અમારા ફ્રેડ છે એના દ્વારા કામ થઈ શકશે તો જ કામ આગળ વધે.
અને અમે જો અત્યારે હું જઈશ બે મિનિટે ટ્રાફિક ના હિસાબે મોડું થઈ ગયુ. તો ડાયરેક્ટ કામ આપડા સામ નજર રાખીને જ બેઠો હોય. ત્યા ક્યારે આવે હું હજી અંદર કોઈ ગયો હોય ત્યા તો આમથી આમ નામથી નામ. એક જગ્યા એ બેઠો હોય તો ઉઊભો થાય ને એકથી આમને આમથી આમનો ચક્કર માયરા જાખે માયરા રાખે એકલો એકલો ગાંડો થઈ ગયો હોય ને એમ.
એવું ના હોય આપને ખબર છે ઘરેથી નીકળી તો દસ મિનિટ નો રસ્તો છે. અને વચ્ચે ટ્રાફિક આવે છે તો આપડ પંદર કે વીસ મિનિટ વેલું નીકળી જવાય. એ આપડી જવાબદારી છે કે આપને ખબર છે કે આપડા ઓફિસનો ટાઈમ નવ વાગ્યાનો છે. તો ઘરેથી તમે સાડા આઠે નીકળી જાવ તમને ખબર જ છે. કે રસ્તામાં કેટલો ટ્રાફિક હોય છે અને રસ્તામાં આપણો ટાઈમ કેટલો વેસ્ટ જાય છે. તો એને સમયની ગણતરી કરી અને ઘરેથી આગળ નીકળી જવાનું હોય ઈ એનું બિલકુલ સાચું છે કે મેં તમને નવ વાગ્યાનોો ટાઈમ આપ્યો છે. તો તમે નવ ના દસો સુકામાં આવ્યા પછી તમમે એમ કયો? કે ભાઈ અમને સર વચમાં ટ્રાફિક હતી. પણ સર નો પ્રોબ્લેમ થોડો છે તો તમને એમ જ ક છે. ટ્રાફિક હતી તમારે પોતા દસ મિનિટ થાય છે. તો તમે એથી વહેલા અડધી કલાક નીકળો સાડા આઠે નીકળી જાઓ. ઉઠી્યા તમે વેલા જાવ બીજું શું હોય તો તમે ટાઈમે પોગો. એ તો આપડે દ દરકારી છે.
એવું બેદરકારી નું નથી કારણ કે બુધવારે જો લાઈટ ના હોય ને તો બીજા બધા એ છે ને અમારે અહં પાવર કટ હોય છે બુધવારે. તો બધા કામ પણ હોતું નથી. તોય જ એમને આપડે અહિયાં પાવર ન હોય તો બેઠા હોઈએ બીજું શું કરીએ. મોબાઈલ જોતો હોઈએ તોય એ મૂકીએ કે મોબાઈલ ન જોવાનો સાનામૂના બેસો. આ કર નાય કોલ ઉપર નાય સાફ સફાઈ નું કરઉડ આવ્યા. સાફ સફાઈ વાળા આવે જ છે સવારે તો પણ સાફ સફાઈ પણ કરાવડાવે
હમ
અ અમુક
હમ
એટલે અમુક વસ્તુ છે ને શેઠને શેઠની રીતે જ રેવાય. તો કારીગર ને શું કરવા દાખ્યા છે. કામ વાળા ને શું કરવા રાખ્યા છે એને જ જો બધું કામ કરવું હોય તો બીજાની કઈ જરૂર રહે. તે નથી